કેમ છો, તો મજામાં ને.
હા મજામાં,
તમારે મજામાં છીએ.
હા,
એવું તમારા વિષયમાં ઘણા બધા એવા વૃક્ષો જોવા મળે કે નહીં.
ઘણા બધા જોવા મળે અલગ અલગ પ્રકારના,
બરાબર તમારો અવાજ બરાબર આવતો નથી સર
એવું છે, આવે છે, અવાજ.
હ ફોન થોડો નજીક રાખજો.
સારું, સારું.
હું. હ, હ આજના સમયમાં એવું જોવા મળે છે, કે ઘણી બધી જગ્યાએ. વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવે છે, વૃક્ષ રોપવામાં આવે છે જેથી તેના ફાયદા પણ વાતાવરણને અને પર્યાવરણને, ઘણા બધા થાય છે, અને એમ બનવાથી આવા ઘણા બધા ફાયદા થવાથી, વાતાવરણમાં પણ ઘણો બધો સુધારો આવી શકે છે. જેથી બધા એ વૃક્ષ રોપવા જોઈએ, તમારું શું કેવું છે, આ
હા તમારે કેવી સાચી વાત છે, વૃક્ષો રોપણ કરવું જરૂરી છે. એક વૃક્ષો રૂપે જે તાપમાન. હવે, જેમ વૃક્ષો કપાય પછી એમ તાપમાનમાં વધારો થાય છે. જેવું વૃક્ષો વૃક્ષો તો વાતાવરણમાં તાપમાનમાં. ઘટાડો થશે પ્લસ, સિઝન પ્રમાણે ચોમાસું અત હાલમાં ચોમાસું ચાલે છે ચોમાસું ચાલે છે વૃક્ષોના નથી અત્યારે હાલમાં કપાઈ ગયા છે જેથી વરસાદ પડતો નથી. હવે વૃક્ષારોપણ કરશું તો આવનારા વર્ષોમાં આપણે સારા એવો વરસાદ પડી શકે સીઝન પ્રમાણે ચોમાસામાં સર શું કેવું?
બરાબર છે વૃક્ષારોપણ બધા ઘણા બધા કાર્યક્રમ કરવામાં આવે છે એના સરકાર દ્વારા કરવામાં આવે કે કોઈ ચાલતી હોય સંસ્થા દ્વારા કરવામાં આવે છે પછી સર સરકાર દ્વારા બી જે સરકારી કર્મચારીઓ હોય તેમની સંસ્થામાં પણ ઘણા બધા વૃક્ષો ન રોપણ કરવામાં આવે છે. આવી રીતે વૃક્ષો રોપવામાં આવે છે. અને ઘણા ખરા વૃક્ષોને મોટા પણ કરવામાં આવે છે જે ઘર જઈને ઘણી બધી છાયા આપે છે છાયડો આપે છે. પછી અમુક વૃક્ષો હોય ફળ આપી શકે તેવા વૃક્ષો ફળ પણ આપે છે. અગ અ રોપાણના ઘણા બધા ફાયદા પણ હોય છે જેવા કે ચોમાસા દરમિયાન તે ચોમાસામાં વરસાદ વધારે પડવામાં મદદ કરે છે. છાયડો આપવામાં મદદ કરે છે આવા ઘણા ખારા ફાયદા હોય છે.
સાચી વાત. હાલમાં વૃક્ષોનું રોપણ ઓછું થઈ ગયું છે પણ અત્યારે વૃક્ષો વધારે લોકો કાપે છે. પૈસા કમાવા માટે વૃક્ષો કપાવાથી એ ઘણું બધું પ્રદૂષણ વધી ગયું છે. વાતાવરણ માં ચોખ્ખી એવા રહી નથી. થી હવે વૃક્ષો ઓછા છે જેથી ઓક્સિજનનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. તમાર શું કેવું?
હા આજના સમયમાં એવું થઈ ગયું છે લોકો એ શું છે છેેરવાના ઓછા કરી દીધા છે. અને જેથી કરીને પ્રદુષણ પણ વધી ગયું છે. હવે પ્રદુષણ સામે લડવા માટે વૃક્ષો ખુબ જરૂરી ગણવામાં આવે આવે છે અને તે પૂરતા પ્રમાણમાં રહ્યા નથી. આમ બનવાથી ઘણી ઘરી એવી અ રોગો પણ આજે ઉત્પન્ન થયા છે. જેના કારણે માનવ જીવનને ઘણી બધી તકલીફ પણ પડે છે શ્વાસ લેવામાં કે પછી બીજા કઈ અન્ય હૃદય ના રોગો જેનું કારણ એક જ હોય છે કે જોઈતા પ્રમાણમાં વૃક્ષો ના મળે જોઈતા પ્રમાણમાં ઓક્સિજન ના મળે. હમ. અને આજના આજના સમયમાં એવું કે સાધન વ્યવહાર પણ એટલો બધો વધી ગયો છે. જે ધુમાડો નીકળે એ ઘણી બધી અસર કરે છે જેના કારણે આવી બધી ઘટના સમાજમાં જોવા મળતી હોય છે.
હા બહુ પ્રકારના વૃક્ષો આવે છે જ્યાં અમુક વનસ્પતિ એવી આવે છે જે આપણા શારીરિક માટે બહુ જ લાભદાયક છે અમુક વૃક્ષો વૃક્ષો વનસ્પતિ એવી હોય છે કે જેનાથી અમુક બીમારીનું હલ લાવી શકાય છે કેન્સર છે તાવ છે ઘણી બધી એવી બીમારી છે જેનું ઉત્પાદનથી વૃક્ષો વાવાથી અમુક એવી વનસ્પતિ હોય છે જેના ખાવા પીવાથી શરીરને ઘણા બધા તકલીફો અને રોગો દૂર થાય થાય છે તો તમારે એવી વનસ્પતિ પર શું કેવું છે.
એ બધી પણ વનસ્પતિ ને જવામાં આવે છે જેથી કરીને તને સારા ફાયદા પણ માન જીવનને શરીરને મળી શકે છે. જેવીી કે અમુક પ્રકારની ઔષધિ હોય. કે અમુગ પ્રકારના સોળ એવા હોય કે અમુક જાત મોટા મોટા વૃક્ષો હોય જેને રોપવાથી તે ઔ ષધી તરીકે પણ કામમાં આવે છે અને ઘણા ખરા વૃક્ષો તો ઘણી ફાયદાકારક પણ માનવામાં આવે છે. ધારો કે તમે વર્ષો પહેલા કોઈ પણ વૃક્ષો આવ્યું હોય. અને તે મોટું થાય તો તેને અ બળતણ તરીકે પણ ઘરના કામમાં આવી શકે છે. આવી રીતે ઘણા બધા ફાયદા વૃક્ષના જોવા મળે છે. જેથી આજના સમયમાં બધાય વૃક્ષારોપણ તો કરવું જોઇએ. જે થી કરીને ઓક્સિજન નુ પણ પ્રમાન વધી શકે. પછી ગમે જે રોગ હોય એનો પણ નાશ થઈ શકે. એટ જયારે તે ઓક્સિજન વધારે છોડે. તો વાતાવરણમાં ઘણ બધો ફેરફાર એવો જોવા મળી શકે છે.
હા. હાલના સમયની અંદર વૃક્ષો સતત કાપાવાથી. વાતાવરણ બહુ દૂષિત થઈ ગયું છે જેથી લોકોને હવામાં માં ઝેર વાયુનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે પેહલા ના સમયમાં ઓઝોન લિયર જાળી હતી. હાલના સમયની અંદર વૃષો સતત કરવાથી. પ્રદુષણનું પ્રમાણ વધી ગયું છે જેથી ઓઝન લેયર નું જે પળ આવે એ પાતળું થઈ ગયું છે જેનાથી જી સૂર્યપ્રકાશ છે તે સીધ જ પૃથ્વી પર અથડાય છે જેથી પૃથ્વીનું તાપમાન પણ સતત વધતું જાય છે જેથી સતત ગરમી પડે છે. હવે વૃક્ષો સતત કાપવાતથી. ગરમીનુંર પ્રમાણ વધતું જાય છે હવે વૃક્ષારોપણ ન કરે તો તાપમાનમાં પણ ઘણો વધારો થતો રહે છે જેમથી ઘણી બધી બી સીઝન વાતાવરણમાં તકલીફો ઉત્પન્ન થશે તમાર શું કેવું?
આ બધા નુ નિવારણ તો એક જ હોય કે દરેક વ્યક્તિએ વર્ષમાં એક બે વાર વૃક્ષ રોપવા જોઈએ તો પાલન કરવું જોઈએ સમય તેને આપવામાં આવે તેની જોતું ખાતર પૂરું પાડવામાં આવે. તે વૃક્ષ વતિ મોટા થઈ શકે છે. વૃક્ષારોપણ કરવું એ ખુબ મહત્વની વાત જણાય છે. અને જો કોઈ ના સમજતું વ્યક્તિ હોય એ વ્યક્તિને સમજાવવું જોઈએ વૃક્ષો રોપવા થી ઘણા બધા ફાયદા પણ થાય છે અને વૃક્ષો તો રોપવા જ જોઈએ જેથી કરીને તેના ઘણા બધા કાર્યક્રમ પણ લોકો કરે છે. પછી તમે રસ્તા પર જોતા હોય. કે જયારે નવો રસ્તો બનાવવામાં આવે ત્યારે વૃક્ષોનું રોપાણ કરવામાં આવતું હોય પછી અમુક વર્ષો પછી તે આધારને મોટા જોવા મળે છે. પછી ત્યાં રસ્તા પર આવતા જોતા ને ક ચાલીને જતું વ્યક્તિ હોય એવા લોકોને બેસવા માટે ઘણી બધું સહાયતા મળે. હમ
હા વૃક્ષો વાવાથી તાપમાનમાં ઘટાડો પણ થાય છે અને એમ પણ કહેવામાં આવે છે કે એક વૃક્ષ મોટું એક દસ એસી બરાબર ઠંડક આપે છે. આપ ઘરની સામું વૃક્ષો હોય તો ઘરની સોભા એ વધ એકું ઉનાળાના સમયની અંદર છાયો પણ આપે ઠંડક પણ આપે હવે કોઈ ફળ આપતું એવું વૃક્ષ છે તો સીઝન પ્રમાણે ફળ પણ આપે ઘણા બધાને ફાયદા છે વૃક્ષ રોપવાના વૃક્ષ કાપવાના ઘણા બધા પણ ગેરફાયદા છે અને ફાયદા પણ છે વૃક્ષો કાપવાના આવી વૃક્ષો કાપીને અમુક પ્રકારના ફર્નિચરો અને અમુક વૃક્ષોથી આ પેન કાગળ છે એવું બધું ઉત્પાદન કરવામાં આવે છે વૃક્ષો કાપીને પરંતુ અત્યારે હાલના સમયના બહુ સતત વૃક્ષો કપવામાં આવે છે, જંગલો નું નાશ કરવામાં આવે છે. જે આ કરવું ના જોઈએ.
ફર્નિચર એવું બનાવવામાં આવે સાચી વાત છે. કે જે વૃક્ષો હોય એને કાપીને ઘણા બધા એવા ફર્નિચર બનાવામાં આવે સોફા છે પલંગ છે, ખુરશી છે, ટેબલ છે, સ્કૂલ માં ચાલતી બેન્ચીસ છે બોડ હોય છે જે લાકડાનો એવા ઘણા બધા વસ્તુ ઓ આ રીતે હોય છે અને જે માનવ જીવનમાં ઘણા બધા
મદદરૂપ પણ કાર્ય કરવામાં બને છે. અને ઘણી બધી જરૂર પણ પડે છે આવી વસ્તુઓની જે ઝાડ દ્વારા બને છે. પણ આજના સમય માં એવું થઇ ગયું છે વૃક્ષો કોઈ વાવતા નથી જોયતા પ્રમાણમાં અને આમ થવાથી તેનો ઉપયોગ પણ વધી ગયો છે. પણ એવું પણ વિચારવું જોઈએ માનવ જીવન માનવો એ કે જયારે આ વૃક્ષ ક્ષો જેટલા પ્રમાણમાં કાપીએ જેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ કરીએ છીએ એટલે તમામાં એનું વાવેતર પણ કરવું જોઈએ એટલા પ્રમાણ મ વૃક્ષો કા નાખીએ આપડા કાર્ય માટે સામે એ પ્રમાણે વૃક્ષોનું રોપાણ કરવું જોઈએ અને વૃક્ષો જેવા જ જોઈએ અને જયારે તમે કોઈપણ વૃક્ષો કાર્ય માટે કાપવો. અને એનું સામે વૃક્ષ રોપણ કરવામાં ના આવે તો પછી એની અછત. તો અનુભવાઈ જેના કારણે ઘણા બધા નુકસાન પણ પર્યાવરણને થઈ શકે છે.
હા અવે અમુક પ્રકારના વૃક્ષો હો હોય છે કે ધારો કે ચંદન ચંદનમાંથી ઘણું બધા પરફ્યુમ અને એવું બધું બનાવવામાં આવે છે હવે ચંદન ની તસ્કરી બહુ થાય છે હાલના સમયની અંદર જંગલોમાંથી ચંદન કાપી કાડવામાં છે અને સરકાર પણ હવે પરમિશન આપીને પણ લોકોને જા જાગૃત કરે છે કે તમે આવા વૃક્ષનું ઉત્પાદન કરું હવે ચંદન એક એવું વૃક્ષ છે જેમાંથી ઘણું બધું વસ્તુઓ બનાવવામાં આવે છે. ચંદન ખુબ જ મોંઘુ લકડું આવે છે. કે વૃક્ષ બહુ જ મોંઘું હોય છે. તમારે શું કેવું?
હમ.
હમ.
હ જે વૃક્ષો ની આપડે ચર્ચા કરીએ. ખુબ જ મહત્વનું દર્શન કહેવામાં આવે છે. મકે આજના સમયમાં તો ઘણા ખોરા લોકો દણ ના કામમાં વ્યસ્ત જોવા મળે છે. કાર કે એવું નથી કરતી કે વૃક્ષો વૃક્ષુ અવાજ છે જે આપણને ફાયદા થાય છે કે ઘણું થોડું કોઈ નુકસાન થાય છે. એ બધું જોવું પણ એમાં ખુબ મહત્વનું બની જાય છે. એ બ રીતે આવે જ જોઈએ અને.